મારો અવાજ આવે છે.
હા તમારો અવાજ ક્લિયર અને પિતલ આવે રહ્યો છે તમે વાતચીત શરૂ કરી શકો છો.
હા તો આપણે જે આજે હું વિચારતો હતો કે આપણા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે ઘણા લોકો પૈસા સફળતા કે મો તુ ઘર કહે છે પરંતુ લાગે છે કે દૈનિક જીવનનું સારી રીતે જીવન જીવવામાં કળા સૌથી મહત્વની છે. કારણ કે કારણ કે જો રોજિંદુ જીવન જીવન વ્યવસ્થિત હોય તો માણ ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકે જે એક દિવસમાં આપણે જે નાની નાની આદતોમાં બનાવીએ છીએ. તે જ આપણા ભવિષ્યમાં કડે છે ઘણા લોક કો કહે છે કે સફળતા એજ દિવસમાં મળતી નથી. પરંતુ રોજ કરેલા નાના નાના પ્રયત્નોથી મળે છે. સવાર ના સમયમાં ઉઠવું શરીરની સ્વચ્છ રાખવી નિયમિત વ્યાયામ કરવો સારા ના તો કરવો અને દિવસનું આયોજન કરવું જેવી આદતો માણસની આગળ વધવા મદદ કરે છે જો દિવસની શરૂઆત સારી થાય તો થાય તો આખો દિવસ ઉત્સાહથી પસાર થાય છે પરંતુ જો સવારથી થી જ આળસ કરી તો મોડા સુધી ઉઠીને સમય બગાડી અને ખો દિવસ પણ બગડે બોલો તમે
તે હું સંપૂર્ણ સહમત છું આજકાલ ઘણા લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના દૈનિક જીવનનું આયોજન જ ભૂલી ગયા છે સવા ઉડતાની સાથે જ ફન જોવાનું શરૂ કરે છે અને કલાકો સુધી સમય બગાડ છે. તેના કારણે કામમાં ધ્યાન રહેતું નથી અને જીવનના ઘણા મહત્વના કામ અધુરા રહી જાય છે દૈનિક જીવનમાં સમયનું મહત્વ સૌથી વધારે છે સમય એકવાર ચાયલો જાય પછી પાછો આવતો નથી તેથી દરેક વ્યક્તિએ દિવસનું આયોજન કરવું જોઈએ કયા સમયે અભ્યાસ કરો કયા સમયે કામ કરો આરામ કરો પરિવાર સાથે સમય પસાર કરો અને પોતાની હોબી માટે સમય કાવો જોઈએ જે વ્યક્તિ સમયનું યોગ્ય આયોજન કરે છે તે જીવમાં વધુ ખુશ અને સફ ફળ બને છે.
હા તમારી એકદમ વાત તમારી સાચી છે ધ દૈનિક. જીવનમાં સ્વચ્છતાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે આપણે માત્ર. કરની જ નહી પરંતુ. પોતાના શરીર અને આસપાસના વાતાવરણને પણ સ્વચ્છ રાખવું જોઈએ. રોજ સ્નાન કરવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પહેલા. સ્વચ્છતા રાખવી એ સામાન્ય બાબતો છે. પરંતુ જો સ્વસ્છતા નહી રાખીએ તો અનેક પ્રકારના રોગો થાય છે. સરકાર પણ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોને જાગૃત કરે છે. તે સ્વચ્છતા સ્વચ્છતા વિશે વાત કરવી જાગૃતિ કરે છે. જો દરેક વ્યક્તિ પોતાની ઘની અને. આસપાસેની સફાઈ રાખે તો. આખું ગામ અને આખું શહેર પણ સ્વચ્છ બની શકે વ્યક્તિ પોતાના ઘરની અને. ગળ ની જો જો સ્વચ્છતા રાખે તો ઘણા ઘણા સ્વચ્છતા થઈ શકે છે સ્વચ્છતા માત્ર. દેવતા માટે નથી પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી.
એકદમ સાચું સ્વચ્છતા અને. સ્વાસ્થ્ય સાથે સ્વાસ્થ્ય નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આજ. લોકો ફાસ્ટ ફાસટ અને બહાર ના ખોરાક તરફ વધારે આકર્ષાય છે પીઝા બર્ગર. અને વધ તેલ વાળો ખોરાક સ્વાદિષ્ટ લાગ છે પરંતુ. લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે તેના બદલે ઘરે બનાવેલું તાજો ખોરાક લીલા શાકભાજી ફળો દાળ દૂધ અને પૂરતું પાણી પીવું જોઈએ નિયમિત કસરત યોગ અને ચાલવાની આદત પણ શરીર ને સ્વસ્થ રાખે છે જો શરીર સ્વસ્થ તો મન પણ ખુશ રહેશે અને દરેક કામમાં ઉત્સાહ આવશે.
હા તમારી વાત સાચી અને જે તમે પહેલા લાગ કે દૈનિક જીવનનું પરિવાર ન પણ ખુબ જ મોટું મહત્વ છે. દિવસ પર આપણે કામ જે અભ્યાસમાં વ્યસ્ત હોઈએ છીએ પરંતુ દિવસમાં. થોડો સમય પરિવાર સાથે જરૂરી કાઢવો જોઈએ મારા પિતા સાથે વાત કરવી ભાઈ બન સાથે સમ્યા પસાર કરવો અને ઘરના કામ મદદ કરવી એ દૈનિક જીવન ન એક ભાગ છે આપ પ્રેમ સહારો તેથી પરિવારની સાથે સારો સંબંધ જળવાઈ રહે છે અને ઘરના કામમાં મદદ કરવાથી આપણું જે સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણે આનંદ પણ મળે છે અને ઘ મદદ પણ થાય છે શું કેવું તમા
હા અને મે મિત્રો પણ જીવનમાં મહત્વ ઓછું નથી સારા મિત્રો આપણને સાચો માર્ગ બતાવે છે મુ મદદ કરે છે અને જીવનને આનંદ બનાવે છે પરંતુ મિત્રોની પસંદગી ખુબ સમજદારીથી ખરાબ સંગત માણસને ખોટા રસ્તે લઈ જઈ શકે છે જ્યારે સારા મિત્રો જીવન સુવીધારી શકે છે દૈનિક જીવનમાં આપણે સૌ સાથે સારો વ્યવહાર આપવો જોઈએ ના મારા પાછા બોલવી બીજાની મદદ કરવી અને સૌનો આદર કરવો એ પણ સારી જીવનશૈલીનો ભાગ છે.
હા આધુનિક જીવનમાં ટેકનોલોજી ન મહત્વ તો પણ વધી રહ્યું છે તમે જોતા હશો કે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વગર પણ ઘણા કામ થતા નથી પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી આપણને નવી નવી માહિતી આપે છે. અભ્યાસમાં મદદ કરે છે વધુ પ ઉપયોગ કરીએ તો સમય બગડે છે અને આંખોને સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે. તેથી ટેકનોલોજી ન ખુબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.
સાચું કહ્યું જીવનમાં શિસ્ત પણ એટલે જ જરૂરી છે નિયમિત સમયસર ઉઠવું સમયસ સુૂવું દરેક કામ સમયસર પૂર્ણ કરવું અને પોતાના વચન નું પાલન કરવું એ શિસ્ત ના ગુણ છે શિસ્ત વગર કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી સફળ રહી શકતો નથી માં ઓફિસમાં અને ઘરમાં દરેક જગ્યાએ શી નું મહત્વ છે જે વ્યક્તિ હોય છે તેને દરેક જગ્યાએ માન સન્માન મળે છે
હા તમે એકદમ સાચી વાત કઈસ્ત વિ છે મને લાગે છે કે દૈનિક જીવનમાં પૈસાની બચત કરવામાં આદત પણ હોવી જોઈએ ઘણા લોકો તો કમાણી તો સારી કરે છે પરંતુ બજેટ તો કશું કર જેથી તેને ભવિષ્યમાં ઘણું નુકસાન થાય છે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવી પડે તેવું બચત ખૂબ જ કામ આવે તે મુશ્કેલી પોતાની આવક જેટલી હોય તેના દસ પંદર ટકા આપડે બચ નીળવી જોઈએ તેથી પોતાની આવક ખર્ચ મુજબ કરવો અને થોડી બચત કરવી જોઈએ આ સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણી બચાવવું વીજળી બગાડ કરવું વૃક્ષો વાવા અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો એ એક નાગરિક ની જવાબદારી કહેવામાં આવે છે
હા દૈનિક જીવનમાં નાની નાની સારી આદતો જ મોટા પરિવર્તન લાવે છે સમય ન આ સ્વચછતા સ્વાસ્થ્ય પરિવાર મિત્રતા શિસ્ત બચત અને પર્યાવરણ. પ્રની જવાબદારી આ બધું મળીને સારું જીવન બનાવે છે માણસે હંમેશા કંઈક નવું શીખ. પ્રયત્ન કરવો જોઈએ અને પોતાના જીવનમાં સુધારો લાવવો જોઈએ દરેક દિવસને એક. નવી તક સમજીને મહેનત કરવી જોઈએ જો આપણને દૈનિક જીવનમાં સારા વિચારો અને સારા. કાર્યો અપનાવીએ તો જીવન વધુ સુખી સ્વસ્થ અને સફળ બની શકે છે.
હ હા આપણે જે આટલી કદા જે દૈનિક જીવનની ઘણી બાબતો વાત કરી. પરંતુ મને લાગે છે કે જીવનમાં. શિક્ષણનુંું પણ એટલું જ મહત્વ રહેલું છે શિક્ષણ માત્ર નોકરી માટે નથી પરંતુ. સારો માણસ બનવા માટે પણ જરૂરી છે જયારે કોઈ. વ્યક્તિ શિક્ષણ શિક્ષિત બને છે ત્યારે તે સાચું અનેને ખોટું સમજી શકે. શિક્ષિત આપણને વિચાર શક્તિ પણ વધારો કરી શકે છે. શિક્ષણ આપણને વિચારવાની શક્તિ આપે છે નવી શોધ કરવાની. પ્રેરણા આપે છે અને સમાજમાં જવાબદારી નાગરિક તરીકે શીખવાનું. કેવે છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા વધી ગઈ છે તમે જોતા જશો દરેક જગ્યા. જે ઉુગાો સર્જાઈ રહ્યો છે તેથી નિયમિત અભ્યાસ. કરવું નવી માહિતી મેળવામાં અને નવી. વસ્તુ શેખવામાં રસ રાખવો જોઈએ. શિક્ષણ ક્યારેક વ્યર્થ જતું નથી. ભલે આપણને કોઈ પણ વ્યવસાય કરીએ શિક્ષણ ત્યાં જોઈએ જ કારણ કે. ચવાની આદત પણ ખુબ સ છેુસ્ વિ્ઞાન ખાલી શિક્ષણ પુસ્ત. ્ઞ નથી હોતું શિક્ષણ એટલે કે આપણા જીવનમાં ઉતરવા જેવી બાબતો ન સમ. કારણ કે પુસ્તક માંથી આપણને મહાન લોકો. વિચારો ઇતિહાસો વિજ્ઞાન અને જીવન જીવની રીત વિશે ઘણું બધું જાણ. જોવા મળે છે.
એકદમ સાચી. ઘણા વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા પાસ કરવા માટે અભ્યાસ કરે છે પરંતુ સાચો અભ્યાસ તો એ છે કે. જેમાં આપણે શીખેલી વાત. જીવનમાં ઉપયોગમાં લઈએ શાળામાં જે કોલેજમાં પણ મળતું જ્ઞાન તો મહ. છે પરંતુ જીવનનો અનુભવ પણ એટલો જરૂરી છે જયારે આપણે વડીલોની વાત સાભ. એ મુસાફરી કરીએ છીએ નવા લોકો સાથે વાત કરીએ છીએ અથવા કોઈ. કુશળતા શીખીએ છીએ ત્યારે પણ ઘણું શીખવા મળે છે આજના સમયમાં ઓનલાઈન અભ્યાસ. ઘણી સારી તક મળી છે મોબાઈલ અને ઇન્ટરનેટ ન યોગ્ય ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કરે. બેઠા નવી પાસાા કોમ્પ્યુટર ડિઝાઇનિંગ પ્રોગ્રામિંગ કે અન્ય ઘણા કોર્સ. શીખી શકે છે એટલે શિક્ષણ નો અર્થ માત્ર શાળામાં જવું નથી પરંતુ આખું જીવન. શીખતા રહવું છે.
હા વાત તમારી સાચ મને એક બીજી વાત પણ યાદ આવી કે દૈનિક જે. ના મહેનત મહેનત. અને ધીરજ નું ખુબ જ મહત્વ છે આજના કળના લોકો ઝડપથી સફળ થવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે થોડા દિવસોમાં જે મોટા માણસ. બની જાય મો માણસ બની જાય પરંતુ હકીકતમાં સફળતાઓ મેળવવા માટે. સતત મહેનત કરવી પડે છે. ખેડૂતોને ઉદાહરણ આપણે જો ખેડૂતોનું જ ઉદાહરણ લઈએ. તો આજે બીજ ભાવે તો કાલે પા મણી મળી જાય. જી હું બનતું નથી. જ તે જુ વિદ્યાર્થી વેપારી ખેલાડી. કોઈ પણ વ્યક્તિએ ધીરજ રાખીને મહેનત કરવી જોઈએ. સતત પ્રયત્ન કરવા જોઈએ જીવનમાં ઘણી. તો કા નિષ્ફળતા પણ મળે છે પરંતુ નિષ્ફળતા. ડરવા બદલે તેનો સામનો કરીને આપણે નવું શીખવું જોઈએ નિષ્ફળતાથી ા નવું શીખવા પણ મળે છેણું બું હા બોલ
હા કારણ કે નિષ્ફળતા પણ એક પ્રકાર શિક્ષક છે ઘણા મહાન લોકો જીવનમાં ઘણી વખત નિષ્ફળ થયા પછી સફળ બન્યા હતા જો પહેલી નિષ્ફળતા પછી હાર માની લેતા તો કદાચ દુનિયા તેમને ઓળખતી પણ નહી તેથી જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત રાખવી જોઈએ દરેક સમસ્યા ન કોઈ ને કોઈ ઉકેલ જરૂર હોય છે જો આપણે સાથેથી વિચારીએ કરી અને સકારાત્મક વિચાર રાખીએ તો ધીમે ધીમે દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આત્મવશ ્વા પણ એટલો જરૂરી છે જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ હોય છે તે મુશ્કેલ કામ પણ કરી શકે છે
હા મેં એકદમ સાચી વાત કરી છે આત્મવિશ નિષ્ફળતાથી ડરવાનું જે આપણે આત્મવિશ્વાસ હોય તો આપડે કોઈ પણ નિષ્ફળતા ડરતા નથી આપણું દૈનિક જીવન માત્ર કામ અને અભ્યાસને પૂરતું નથી આપણે મનોરંજન ની પણ જરૂર પડે છે જેમાં આપણે ફરવા જવું જોઈએ અલગ અલગ વસ્તુ ટ્રાય કરવી જોઈએ સતત કામ કરવાથી મન અને શરીર બંને થાકી જાય છે તેથી થોડો સમય સંગીત સાંભળવું રમત ગમત કરવી પરિવાર સાથે વાત કરવી પુસ્તકો વાંચવું અથવા પ્રકૃતિ માં ફરવું જવું જોઈએ મનોરંજન ન અર્થ માત્ર મોબાઈલ ચલાવ નથી જો આપણે કુદરત ની નજીક જઈએ તો આપને મન શાંતિ મળે વૃક્ષો નદીઓ બગીચાઓ લોકો શરો વ્યસ્ત જીવનની પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છે પરંતુ પ્રકૃતિથી દૂર થવું એ ઘણું બધું નુકસાનદાયક છે કારણ કે ણે તે તમારું જીવનમાં જે શાંતિ અને પ્રેરણાની જે તેથી તણાવ વધી રહ્યો હોય તો આપણે આ પ્રકૃતિ ની નજીક જવું જોઈએ
સાચું કય આજે ઘણા લોકો દીવન ઉપર દિવસ પર ઓફિસમાં અથવા કોમ્પ્યુટર સાથે બેઠા રહે છે તેના કારણે શરીરના થાક અં સમય છે અને માનસિક તણાવ વધે છે તેથી દિવસમાં થોડો સમય ચાલવો કસર કરવી અથવા યોગ કરવા જોઈએ યોગ અને ધ્યાન માત્ર શરીરને જ નહી પરંતુ મનને પણ શાંત રાખ ભારત માં યુગની પરંપરા હજારો વર્ષ જૂની છે અને આજે સમગ્ર વિશ્વને તેને આપ દરરોજ જાઈ છે માત્ર વીસ થી ત્રીસ મિનિટ યોગ કરીએ તો શરીર સ્વસ્થ રહે છે અને મનમાં સકારાત્મક વિચારો આવે છે
વાત સાચી તમારી મને લાગે છે કે દૈનિક જીવનમાં ઈમાનદારીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે કોઈ પણ વ્યક્તિ કામ નાનું